હેલો! કેમ છો, મજામાં?
હા, મજામાં. તમે કેમ છો?
હું પણ મજામાં છું. આ-આજે આપડે પ્રદુષણ વિશે વાત કરવી છ?
બરાબર છે.
આપણા આજે પ્રદુષણ કયા કયા હોય છે જે આપડા શરીર માટે કેટલું નુકસાનકારક છે એ એના વિશે આપણે ચર્ચા કરીએ.
બરાબર છે.
હમ્મ, પ્રદુષણ કેટલી જાતના હોય છે જેમ કે હવા પ્રદુષણ હોય. તો હવા પ્રદુષણ જે હવા-હવામાં અ જે કે અ વાહનોમાંથી ધુમાડો નીકળતો હોય, કારખાનામાંથી ધુમાડો નીકળતો હોય. પછી બધો કચરો આપડે બહાર પડ્યો હોય એને સળગાવે અને જં ગલો ની કાપણી કરે આ બધું અ હવા પ્રદુષણમાં આવે છે.
ના એને હવા પ્રદુષણ કહેવાય છે.
થઈ ગયા એટલે સાફ સફાઈ રાખ
સાચી વાત છે ને અ હવા પ્રદુષણ ના લીધે આપણને કેટલી બધી શરીરમાં અસરો થાય છે જેમ કે શ્વાસ લેવામાં તકલીફ થાય, આંખોમાં બળતરા થાય, હૃદય રોગ આપણને અ જલ્દી થઈ જાય છે આ બ આ બધા અત્યારે જે મોટા મોટા શહેરો છે એમાં વધારે લાગુ પડે છે હવા પ્રદુષણ.
તેવી જ રીતે આપણે જોઈએ તો પાણી પ્રદુષણ તેમાં પણ પાણી પણ અ અ પાણી જીવન છે આપણે ખાયા ખાધા વગર ચાલે પણ પાણી વગર નથી ચાલતું. જેમ કે નદી તળાવો અને સમુદ્રો જે બધા અત્યારે ગંદા થઈ રહ્યા છે તો એના લીધે આપડણે અ જેમ કે કારખાનામાં અ કંઈક પણ કામ કરે તો કચરો બધો હોય અ પાણીમાં, નદીમાં જાવા દે ગટરનું પાણી એમાં છોડે પ્લાસ્ટિક નો કચરો હોય તે પણ બધું ત્યાં જઈને ફેંકી દે. પ રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ એ પણ બધું ત્યાં જ બધું અ અ ફેંકવાને લીધે એ પીવાનું પાણી પણ અશુદ્ધ બનતું જાય છે.
બરાબર છે. હ સાશે તમારું
એના લીધે એવું અત્યારે અ જેમ પાણીમાં ગંદકી ફેલાય છે. એવી રીતે રીતે આપણે કોલેરા ટાઈફોઈડ કમળા જેવા રોગો પણ વધારે ફેલાતા દેખાઈ રહ્યા છે. જેમ કે અ બાળકોમાં તો જલ્દી જ થઈ જાય છે. કાર એનામાં અ રોગપ્રતિકારક શક્તિઓ ઘણી ઓછી હોય છે. અને પાણીમાં બધું ગંદકી નાખવાથી માછલીઓ પણરી અ મરી જવા લાગી છે.
બરાબર છે. પાણી નદી તલામાં ઓછું પડી જાય પાણી કે જીવ જંતુ માછલીઓ હોય. બધી મરી જતી હોય ન
હમ સાચી વાત છે. કેમ કે આપડે જમીન ઉપર એ ગમે આપડણે ફેંકી દઈએ કચરો પ્લાસ્ટિકનો કચરો ફેંકે એ બધી ગાય ખાય કૂતરા ખાય બધું તો આગળ જતા એ ગાય પ્લાસ્ટિકનો કચરો ખાતી હોય તો એ એનું દૂધ એ સારું આપણને મળતું નથી. જે આપણે બાળકોને પીવડાઈ શકીએ અને જ્યા ન ત્યાં બધી જંતુનાશક દવાઓ પણ ફે ફેંકવા માંડે છે. એના લીધે પણ આપણે આપડ જમીન ઉપરનું જે ખોરાક હોય જેમ કે ખેડૂતો જંતુનાશક દવાઓ એટલી બધી ખેતરમાં નાખે છે. એનો પાક સારો રહે એના લીધે પણ એ પાક દેખાવમાં સારો હોય છે. પણ આપણને પણ એ ઘણું નુકસાનકારક નીવ ડે છે.
આજ આજકાલમાં તમે એ સબ્જીઓમાં એ શાક શાકભાજી ખેતરોમાં વાવે છે. તો સબ્જીઓ માટે બી દવા છોટે ને જલ્દી જલ્દી મો ટી કરી દેવે પછી આપડે એ શાકભાજી આપડા ઘરમાં જ આવ એટલે પછી આપડે ખાઈએ તો બીમાર ના હા પછી એ શાકભાજી આપડે જો બિન દવાઈની શાક-શાકભાજી થાય છે. એ ત બરાબર હોય. એમ ઇજેક્શનથી લગાવીને જલ્દી જલ્દી મોટી ઈન્જેક્શનથી ને દવાઓથી પાકે છે. એ આપડે શરીર માટે બરાબર નથી
સાચી વાત અને જેવી રીતે અત્યારે આ પ્રદુષણમાં આ પણ ધ્વનિ પ્રદુષણ પણ એટલું થઈ ગયું છે કે જેમ કે અ વાહનોમાં પડે અ હોન માર-મારતા રહેવું લાઉડ સ્પીકર જોર જોરથી વગાડવું ફટાકડા ફોડે એના લીધે અત્યારે આ અ અત્યારે આવી રીતે આ જે કૂતરાઓને એ પણ ડરી જાય છે. અ ધ્વનિ પ્રદુષણના લીધે કારખાનોઓ ના મશીનો જે કેટલા જોર જોર થી અવાજ કરતા હોય કે ત્યાંથી કોઈ પણ નીકળે તો એ એનું પણ અ આમ મજા નથી આવતી અત્યારે હેડફોનને હેન્સ ફ્રી એટલે આવી ગયા છે, કે આપડે વાત કરીએ તો પણ બીજાને ના સંભળ-સંભળાય એટલું બધું અને આપડે ખુદે મ્યુઝિકેય સાંભળતા હોયએ સંગીત સાંભળતા હોય તો આપણે ખુદને સંભળાય આપડે બીજાને સંભળાવા સંભળાવીને આપડે એને આ બધું પ્રદુષણ થી આપડે એને દૂર રાખવું જોઈએ આપડે ખુદ આપડે સાંભળવું જોઈએ એના માટે અત્યારે આ બધી નવી નવી ટેકનોલોજી વધતી જાય છે.
બરાબર છે. હમ્મ રાખવું પડે હેડફોન હોય ને હેડફોન હોય યરફોન હોય જે કોઈ હોય જે કોઈ વાપરતા હોય એ બરાબર નથી એવું
અને પ્લાસ્ટિક એટલું પ્લાસ્ટિક હોય તે જેમકે પ્લાસ્ટિક સરળતાથી આપડે એને પતાવી પણ નથી શકતા એટલે અ આપણા અ શરીર માટે આપણા આ-આજુબાજુના વિસ્ તારા માટે બધા માટે પ્લાસ્ટિક ખુબ જ અ નુકસાનકારક નીવડે છે, એટલે પ્લાસ્ટિક હંમેશા અ પ્લાસ્ટિકની થેલીઓને આપડે નો વાપરવુ જોઈએ આપડે ખુદ આપડે કપડાંની થેલીઓ જ લઈ જવી જોઈએ શાકભાજી લેવા માટે પણ
બરાબર છે, હા કપડા હું પણ તમારે કેવાનો મતલબ હું પણ શાકભાજી લેવા જઉં તો કપડાંની થેલી બનાઈ લીશું જાતે એ પણ લઈને જાઉં છું. તમે બી ના પ્લાસ્ટિકની થેલી વાપરતા હોત તો અત્યારથી આપડે જો આજે શીખવા મળ્યું છે, કે કપડાની થેલી બનાઈને આપણે જાતે બનાઈને એમે શાકભા-શાકભાજી લાવવાની
સાચી વાત છે, અત્યારે સરકારે બધાના ઘરે ઘરે ઘરે જે મોટા સિટી છે, હવે ખબર નહી ગામડામાં શું છે. પણ મોટા શહેરોમાં તો અ ઘરે ઘરે બે બે થેલીઓ સરકારે કાપડની અ ફ્રીમાં બધું વિતરણ કર્યું છે.
હ બરોબર તો આપડે
હ
એ જ થેલી લેયને કપડાં ની થેલી લેય ને શાકભાજી દૂધ છાસ જે લાવતા હોય એ થેલીની લાવો તો આપડે બરાબર એ પોલીથીન ની થે લીઓ વાપરવાની નથી હાચી વાત છે, ને
અને આ અ અ વૃક્ષો વૃક્ષોનું પણ ખુબ જ મહત્વ છે.
બરાબર છે.
વૃક્ષોનું પણ અત્યારે ખુબ જ મહત્વ છે. જે આપણને ઓક્સિજન આપે છે, પણ અત્ય્યારે ને ના લોકો અ એટલી બધી બિલ્ડિંગોને ઘર બનાવી નાખ્યા છે. કે કે વૃક્ષો બધા કાપતા જાય છે. કાપતા જાય છે. જેના લીધે ઓક્સિજન પણ ઓછું મળે છે. અને વરસાદ પણ અ આપણને આવવામાં મદદ નથી કરી શકતો. અત્યારે કારણ કે એટલા વૃક્ષો કપાઈ ગયા છે. કે વૃ અ જલ્દી વરસાદ આવતો જ નથી.
બરાબર છે.
અને જમ જમીનનું ધોવાણ અ એના લીધે અટકતું નથી. અત્યારે તો ઠેર ઠેર કેટલી જગ્યાએ વરસાદ એવો પડ્યો છે. જેને અ અ ઘરના ઘર તણાઈ જાય છે.
બરાબર
ને કોઈ કોઈ જગ્યાએ ટીપુ વરસાદએ નથી પડ્યો અત્યારે વરસાદ પડતો જ નથી. તડકો કેટલો ખુ અત્યારે જુ જુલાઈ મહિનામાં જુલાઈ મહિનો અડધો જતો રહ્યો પણ વરસાદ નથી આવતો નહી. તો જૂન મહિના થી વરસાદ ચાલુ થઈ જાય છે. કારણ કે અત્યારે આપડણે વૃક્ષો વૃક્ષો બરાબર ઉગાડ્યા નથી. એટલે
બરાબર છે.
એવી જ રીતે આપણે વીજળીનો બચાવ કરવો જોઈએ. આપણે જેમ બને એમ પ્રદૂષણ મુક્ત રહેવું જોઈએ.
બરાબર સાચી વાત છે. તમારી
કચરા પેટીમાં જ નાખવો જોઇએ.
હ પ્રદુષણ આવે સાચી વાત છે. તો તમે બઉ જ રાખવું પડે
કચરો હંમેશા હંમેશા માટે કચરા પેટીમાં જ નાખવો જોઈએ જેથી અ અત્યારે હા તમે ત્યાં કચરો ફેંકી દઈએ તો પણ ઢોર બધા ખાઈ જાય તો પણ મૃત્યુ પામે છે. અત્યારે પશુ પ્રાણીઓની સંખ્યા પણ ઘટતી જાય છે. પક્ષીઓની સંખ્યા ઘટી ઘટતી જાય છે. એટલે જેમ બંને એમ આપડે પદુ પશ પ્રદુષણ મુક્ત રહેવું જોઈએ.
માર કહેવાનો મતલબ આ છે. કે દરેક ઘર મા ડસમીન હોવી જોઈએ. ડસ્ટબિનમાં જ કચરો નાખવાનું જેમ તેમ રોડ ઉપર હોય ચોકમાં હોય બાર હોય ઓટલા ઉપર હોય. ના ફેંકવું જોઈએ. એમ દરેકના ઘરમાં ડસ્ટબિન હોય ને એમે નાખીએ. બીજે દિવસે ગાડી આવે છે. કચરા વાલી
હમ એમાં ફેંકી દેવાનું ચલો તમારી સાથે વાત કરીને મજા આઈ આપણેે ફરી બીજે બીજા બીજા ટોપિક પર વાત કરીશું.
હ બાય